હલો.
હેલો.
નમસ્તે હલો.
નમસ્તે હ મજામાં છુ, તું કેમ છે?
મજામાં જ છુ, હું પણ.
હેલો
હેલો હું પણ મજામાં છુ, આજ મને તારી સાથે સારી આદતોનું મહત્વ આ વિષય પર વિતારતી વાત કરવાની છે.
હા. આ તો ખુબ જ સરસ છે આન જીવન માટે જરૂરી વિષય છે. કારણ કે વ્યક્તિ તેનું જીવન ઘણી હૃદય સુૂનય આદતો પર આધારિત હોય છે. ત
હા સાચું છે. આદત નાની વસ્તુ લાગે પણ એ રોજ રોજ અ જીવનમાં અસર કરે છેને, તો સારી યાદ તો જીવનને સુંદર વ્યવસ્થિત અને સફળ બનાવે છે.
એકદમ કોઈ વ્યક્તિ ઓચાંદ પુરત એના શુભ્દોથી નહી પણ એની આદત, સ્વભાવ વર્તન અને એની દિનચર્યાથી પણ થાય છે.
જી
સારી આદત શું છે?
અ પહેલા તો એ સમજાવ કે સારી આદત એટલે શું છે?
અંઅ... સારી આદત એટલે રોજિંદા વર્તનશૈલી જે આપણા શરીર, મન, સ્વભાવ, અભ્યાસ, કામ અને સંબંધો માટે લાભદાયક હોય. જેમ કે વળી સ્વચ્છતા રાખવી, સાચું બોલવું વડીલો નો આદર કરવો સમયનો સદુપયોગી કરવો, નિયમિત અભ્યાસ કરવો, સ્વસ્થ આહાર લેવો વ્યાયામ કરવો, બચત કરવી, નમ્રતાથી બોલવું આ બધી સારી આદતો છે.
વાહ! ! એટલે સારી આદત કેવલ એક દોન વસ્તુ નહી પણ જીવનની ઘણી બાજુઓ સાથે જોડેલ છે ને
હા આદત વ્યક્તિના ચરિત્રની આકાર આપે છે. આદતો જીવનને કેવી રીતે અસર કરે?
આદતો જેવી જીવનને કેવી રીતે તે અસર કરે છે તમે
જો વ્યક્તિ સારી આદતો અપનાવે તો એનો દિવસ વ્યવસ્થિત જતો હોય છે એનો સ્વસ્થ સારું રહે છે. અભ્યાસ અથવા કામોમાં ધ્યાન રાખે છે સંબંધો સારા રહે છે અને જીવનમાં આગળ વધવા લાયક બને છે.
અને ખરાબ આદતો હોય તો
તો ઉલટ અસર થાય આળસ ગંદગી સમય બરબાદ ખરાબ સ્વસ્થ અભ્યાસમાં કમજોરી, પૈસાની બરબાદી સંબંધોમાં તનાવ આ બધું આવી શકે
એટલે આદતો જીવન બન બનાવી પણ શકે અને બિગાડી પણ શકે ને
બિલકુલ સમય પર ઉઠવાની આદત
અ ચાલ હવે એક એક સારી આદત વિશે વાત કરીએ પહેલી આદત વ વહેલા ઉઠવવાની આદત એ શા માટે જરૂરી છે?
વહેલા ઉઠવા આ થી દિવસ સારે સારું શરૂ થાય છે સવારનો સમય શાંત તાજગી ભર્યોઅને ઉપયોગી હોય છે. વહેલા ઉઠનાર વ્યક્તિને વ્યાયામ, પ્રાર્થના, અભ્યાસ ઘરકામ અથવા પ્લાનિંગ માટે વધારે સમય મળે છે.
હા જે લોકો મોડું ઉઠે મોડું ઉઠેલ છે ને એ લોકોને ઘણી વાર ઉ ઉતાવળ થાય છે.. કામમાં કામો લેટ થાય છે અને દિવસ અવ્યવસ્થિત જતો હોય છે ને
એકદમ સવારની સાચી શરૂઆત આખા સમય પર અસર કર છે.
અ બીજી મહત્ત્વની આદત જે સ્વચ્છતા એ વિશેષ વિશેષ કહી છે.
સ્વચ્છતા સ્વસ્થતાને સભ્યજીીવો ન ઉદાર છે. રોજ નાહવાનું, સાફ કપડા પહેરવા ઘર સાફ રકો હથો ધો નખ કાપવા સફાઈ રખવી આ તો
હમ આ સ્વચ્છતા સ્વચ્છતાથી રોગો રોગોથી પણ બચી શકાય છે ને? હલો
નકાપો આસપાસ સફાાઈ રખું આ બંધુ ખૂબ જરૂરી છે
ગાડી મમ્ ગાડી ના અરે હલો હલો
હલો
હા વેળ કામ અ પૂર્ણ કરનાર વ્યક્તિ પર લોકો ભરોસો રાખે છે ને
એકદમ
હેલો
કો મા
સાચું બોલું એ પણ એક સારી આદત છેાલ
એ તો શ
હલો
ક છું અર્ધા કલો
હલો
ઠ વીટ તો તરમે એલે દ દી તું સમે ખ જ
હલો
એદ નાખ
હેલો
હમ
હેલો
હ
પ હેલો હા સૌથી સુંદર આદતો માંથી એક છે સત્ય બોલનાર વ્યક્તિ પર વિશ્વાસ રાખી શકાય બોલવાની આદત ધીરે ધીરે સંબંધોને કમજોર બનાય છે હેલો હલો હ અ ક્યારેક નાનો જૂથ પણ પાછળ ઘણી મુશ્કેલ પેદા કરી છે દ છે
હ
હલોલો
હા
હલો